હા એ કેમ છો
મજામાંતા મે
હું બી મજામાં શું કરતા હતા.
કઈ નહી જસ જમી ને બેઠ્યું તમે
હું ભી જસ જમી ને બેઠી શું હતું જમવામાં
હાલમાં તો આજે ખીચડી જમ્યું છે.
અચ્છા સારું કેવાય ખીચડી ખાવ છો એ
હા એમ તો મને સાલું ખીચડીમાં
હા મને ભી ભાવે ખીચડી
તમે શું જમો
મેં આજે રોટલી ને સબ્જી
અચ્છા સરસ
હા અમે ભણવાનું પૂરું કરી દું તમારી કોલેજ પતી ગઈ.
ના ચાલે છે હ સેકન્ડ કોલેજમાં છું.
અચ્છા શું કરો છો કોલેજમાં એટલે કયું તમારું ફિલ્ડ છે.
મેં તો આર્ટસ રાખ્યું છે
અચ્છા તમને લિટરેચરમાં કે થિયોરિકલમાં વધારે ઇન્ટરેસ્ટતો એમ ને
હા એમ તો છે. આજ સારું છે કે તમે સમજો છો કે આજ સારું છે. પણમ જોવા જઈએ તો કેટલા બીજા લોકો તો એમ કે તમે તો આર્ટસ રાખ્યું છે. તમને ભણવાવામાં ઇન્ટરેસ્ટ નથી તમે સાયન્સ સારું ને એવું બધું કેસા ત બધા
હ એ જ નહી પણ લોકો આજ મ પેલાના લોકો હ મોગમ એવું હતું માન્યતા કે બધા જે અઘરી હોય ને એ છે સાયન્સ પછી એના પછી હોય કોમર્સ ને એના પછી આર્ટસ જે ભણવામાં ડઢ હોય જને ભણતર ના આવડતું હોય એટલું આર્ટસ રાખે પછી જે એકદમ ભણવામાં હોશિયાર હોય.
ચ હા
એ સાય કોમર્સ રાખે અને પછી આર્ટસ રાખે બીજા
હા એ તો તમારી વાત સાચી કે બીજા ને તો એમ જ થાય છે કે સાનસધ તો તમે તો કેટલા હોશિયાર છો મેં આશ રાખ કેટલા લોકો હમ તું કે તને કં ફાવતું નથી તને આમ થાય છે તને ઉમ થાય છે.
હા એજ ને પણ ક કોઈ ફિલ્ડ નાની મોટી નથી હોતી. બધી બરાબર જ હોય છે આપડો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ.
એ તો તમારી વાત સાચી કેમ દુનિયા ના મારાય ને અહીંયા જે બાજુમાં જે આંટી રહે છે. એની જ વાત છે એને મને કીધું તું કે ભાઈ તને આ એલું તો તને ભણાવેલો? એટલે આર્ટસ રાખે આર્ટ્સ ના રખાય એમ કોમર્સને ત તો મેં તો કીધું કે એવું નથી કે આર્ટસમાં તમે ના રાખી શકો તમા આર્ટમાં ક ફિલ્ડ નથી આર્ટસ વગર પણ કઈ જ નથી. આર્ટ્સ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું સાયન્સ છે અને જેટલું સાયન્સ છે.
હા એજને હર્ટસ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ હે ખાલી તમારો રસો છે તમે હવે સાયન્સ રાખો તમને સાયન્સમાં જ ઇન્ટરેસ્ટ ના તમે ફેલ થવાના છો. એમાંજ તમે કોમર્સ રાખો તમને કોમર્સ વાળા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ના હો તો ફેલ થશે એના કરતા તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ રાખો. છ કે તમે તમારું મીસ જે તમને કરવું હોય મન ઈ મનથી જે ઈચ્છા હોય તમારે તમે એ કરી શકો.
હા એ જ નહી કેમ કે હવે આર્ટસ વગર બી કઈ જ નથી કેમ કે તમને ટીચર જોઈએ છે તો તમને આર્ટસ રાખ પડશે તમે કોઈક બી ફિલ્ડમાં પ્રોફેશનલ કરવો છે તો તમને આર્ટસ રાખવું પડશે અગર બાય ચાન્સ તમને ઇંગ્લિશ ના સબ્જેક્ટમાં આગળ વધવું છે, પોઈટ કેવું બનવું છે તમને આંચ રવાનું તો એવું નથી કે આજથી ક્યાં ના આજથી ઘણું બધું થાય છે.
હા એજ ને આર્ટસ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એવું હોય કે આર્ટસમાં થિયરી વધારે આવે પણ ડેટ કેટલી બધી યાદ રાખે વાની હોય કેટલા કયા કવિ નું કયું ને એ બધું રાઈટરની ડેટું એ વધારે યાદ રાખવાની હોય એટલે એમાં બી આપડું મગજ તો વપરાય ને યાદ રાખવામાં
તો એ જ વાત છે ને કે હવે કંઈક ભી હવે બાય ચાન્સ કે તમને ભણવામાં ઓલ નથી રસ તો તમે ઓલું પણ કઈ સચ કરી શકો છો. કે હોમ સાયન્સ કરી શકે કે ડિપ્લોમા કરી શકે પણ બધા ને એવું જ છે સાયન્સ રાખું એટલે હોશિયાર બાકી કઈ નહી.
એ બધા લોકોની માન્યતા ખોટી છે મને બી કેટલાય મેં કોમર્સ રાખ્યું મને ભી કેટલા લોકોએ કીધું કે સાયન્સ રાખવું જોઈએ, સાયન્સ રાખવું જોઈએ પણ મને સાયન્સ વિષયમાં મારું ઇન્ટરેસ્ટ જ નથી, મને એનામાં શોખ જ નથી, મને ગમતું જ નથી તો રાખીને શું મતલબ, પછી ખાલી ખોટું રાખી દઉં બધા લોકો કહેને પછી મને ભણવા બેસું કે ભણવામાં આગળ વધુ તો મને આવડે જ નહી. એમાં મને કેટી આવે ફેલ થઉ તો પછી રાખવાનો કઈ મતલબ જ નથી ને?
હા એજ નહી કેમ કે મને ઘણા લોકો કીધું તો મને તો સાબિત કરીને બતાવું જ છે કે એવું નથી કે આર્ટ નથી તમારા માટે કઈ. આર્ટસ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમને ક્યાંક બાય ચાન્સ નથી ક્યાં ઓલું કે ઇન્ટરેસ્ટ નથી. કે આમ કે ઓમ તો તમે આ લઈ શકો છો કે નો ડાઉટ. બટ એના પાછળે લેવાનું કઈક રીઝન તો હશે ને અમારો.
હા એજ ને પણ હમણાં યુ પી એસ સી કરતા હોય જી પી એસ સી કરતા હોય એ લોકો બધા હારટસ જ રાખતા હોય મોસ્ટલી.
હા તો એ બધું એને સમજવું જોઈએને કોઈ આર્ટસવને ઇમ્પોર્ટન્સ તો આપતું જ નથી, મહત્વ તો આપતું જ નથી.
હા એજ પહેલાના જમાનામાં તો નહોતા જ સમજતા. અને આજ કલના જનરેશનમાં તો ભલે ઘણા તો સમજ થઈ ગયા છે પણ હજી બી ઘણી જગ્યા એટલા લોકો છે કે એમ સમજે. આર્ટસ રાખ્યું છે એટલે એટલું નહ હોય હોશિયાર ભણવામાં એટલે ડમ બસ ઠોઠ હશે ભણવામાં એટલે એવું સમજે છે પણ હવે કેટલાને આપણે સમજાવવા જો કે આર્ટસ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ મુઘાનું એ વધારે હાર્ડ હોય કેમ કે તમે. કોમર્સમાં બી ખાલી સમ હોય કદાચ તેમાં તમે કદાચ બે સમ ની. પેટર્ન યાદ રાખી શકો સાયન્સમાં બી એમ જ પ્રેક્ટિકલ હોય તમે યાદ રાખી શકો. પણ આમ આખા આખા થિયરીમાં બધું યાદ રાખું નામ લેખક ન નામ આનું નામ. હિસ્ટ્રીરી યાદ રાખ વિદ્યા યાદ રાખું એ કેટલું બધું ઓખું આવે મને તો એકદમ યાદ જ ના રે મને તો પ્રેક્ટિકલ જ યાદ રે
હા એજ ને હવે અમારા માટે બી એ તો સહેલું તો નથી જ ને કેમ કે મા. ને આર્ટસ ના સબ્જેક્ટમાં તો કેટલું બધું લખવાનું હોય. એવું પણ નથી કે તમે જે તે લખ્યા હોો એ પણ ચાલે બચે સોંગ્સ લખ્યા હોય એ પણ ચાલે એ તો. બિલકુલ ચાલતો જ નથી.
હા એજ ને ને એક તો આપડો ગુજરાતમાં બી એવું છે ઘણી બધી જગ્યા. આર્ટ્સ ની ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ બહુ જ ઓછી છે. ગુજરાતી મીડિયમમાં જ કોલેજો છે વધારે એટલે આપડે એજ્યુકેશન સિસ્ટમમાં બી થોડુંક તો ભૂલ છે લોકોનેર્ટસ ંગ્લિશ મીડિયમ કોલેજ રાખવી જોઈએ એ લોકો બી હજી એમ જ સમજે છે કે આર્ટસમાં બહુ ઓછા આવે. એ આવતા હોય તો ગુજરાતી મીડિયમ વાળા આવતા હોય. એટલે એ લોકો ભી હાજ ને હજી થોડુંક નબળું જ સમજે છે આપડા એજ્યુકેશન સિસ્ટમ વાળા
એ તો હમણાં તો તો બી વધી ગું છે બાકી પેલા તો આજટલે એમ મનતા કઈ જ નથી આ તો તો થોડાક લોકો જે ભ ભણવા મને એમાં થયા છે. તો એ લોકોને ખબર પડી છે કે ના આજ પણ છેક્સમ બરાબર જ છે. પણ અમુક નથી માનતા પણ પેલા તો કોઈ બી ન તો સમજતું. આર્ટસ એટલે કિલા ફેમિલી જ કિલાફ થઈ જાય કે ભાઈ આર્ટસ રાખ્યું તું આમ કરે છે તું ઓમ કરે છે. હવે એટલીસ્ટ ફેમિલી તો સપોર્ટ આપે છે.
હા એજ ને મેન તો શું કે ભલે લોકો શું કરે આપડા ફેમિલી વાળા સપોર્ટ કરે ઈ વધારે ઇમ્પોર્ટન્ટ છે ભલે બીજા લોકોને તો આપડે શું હોય કે તો બે દિવસ બોલશે પછી ચાલશે આપણા ફેમિલી મેન છે આપણા માટે એ વધારે મહત્વનું છે.
હા એજ નહી હે તોુ મેં કીધું તું કે એના મારી ફેમિલી મને સપોર્ટ આપે છે તો હું આશ રાખી કવાર તો મારું તો મને ઓડી જ ગય તું કે બધા આવું બધું કીધું છે. તો હું આંચ કેમ રાખી શકું આગળ જઈને હું લોકોને કેમ મારી પરિસ્થિતિઓને સંભાળીશ પણ અમારી મમ્ એ મને સમજાવ્યું કે ના આવું કઈ ના હોય બીજા ન ના સાંભળવાનું તારું કર તને મજા આવે એમ કર પછી એમ કીધું કે ના બે
એજ ને સારું કેહેવાય તમારા મમ્મા એ તમને આમ સમજાય કેમ કે ઘણા બધા ઘરમાં હજી બી એવું છે કે જે કેતા હોય કે એના છોકરાઓને ફોર્સ કરે કે તું આ કર એના દબાણમાં કે તું ડોક્ટર જ બન તું આ સાયન્ટિસ્ટ બન કે તું આવું બધું. કર એમ સી એ નું કર કે એવું બધું જે પરિવાર વાળા કે એમને એ કરવું પડે આમ આપણા ઘરે કે સારું છે કે જે તમને યોગ્ય લાગે તમને જેમાં રસ હોય એ તમે કરો તો શું એ કે આપણેે આપડી ઈચ્છા પૂરી કરી શકીએ આમાં ઘણા બધા છોકરાઓ પોતાના પરિવાર ના દબણમાં આવી એ લઈ તો લઈ ભણવાનું ડોક્ટર નું કે એનું પણ પછી એ લોકો ઉપાસે થતું ના હોય તો લોકો પછી સુસાઈડ બી કરી દે છે.
હા તો એ પી લઈને શું ફાયદો
હલો. હલો.
હેલો હેલો અવાજ આવે છે?
હા હા હવે આવ્યો.
આ તો એજ કેતીથી અગર ફેમિલી ના પરિવાર ના દબાણ માં આવીને લે તો એ બી શું ફાયદો? કેમ કે એ તો અંતે ફેલ જ થવાનું છે ને
હા એજ ને પરિવાર વાળા ને સમજવું જોઈએ કેને આપણા છોકરાઓને જેમાં રસ હોય એમાં આગળ વધું તો શું એ એ લોકો કઈક તો કરી શકશે. પોતાના માટે આમ તો જ રસનાઓને બીજો વિષય રાખે. તો એ કઈ કરી જ ના શકે એ લોકોને એમાં રસ જ નથી તો એ લોકોને ઈચ્છા જ ના થાય ભણવાની તે લોકો પછી ભણવાનું જ મૂકી દે. આમ જેમાં રસ હોય એમાં ભણે તો શું કઈક તો કરે.
હા ને ક્યારેક તો કેવું થાય એના પરિવાર ના દબાણમાં આવી ને ઈ સચક ચૂઝ કરે ને એમાં માર્સ ના આવે જેટલા પરિવાર ને જોઈતા હોય તો ક્યારેક તો એ સુસાઈડ પણ કરી નાખે છે.
હોય જ ને મન તો એ ગમ્યું કે તમે તમારા પરિવારના બસ પરિવારે તમને સપોર્ટ કર્યો આર્ટસ રાખ્યો. તમે તમારા જે બોલતા હતા તમારા ખિલાફ આર્ટસ ના ખિલાફ એના સામે તમને કઈક કરીને બતાવો છો તમે એટલું આમ હિંમત વાળા છો કે તમે એ લોકોને બધાને ચેલેન્જ કર્યો છે એટલે તમે મહેનત કરશો.
હા એ તો છે ઠીક છે નો હું તમને પછી ફોન કરું
હા હા.
હા.